હલો હા.
અવાજ આવી રહી.
આવી જ કેમ છે?
મજામાં છે. તમે મજા
હું પણ મારા કિરાને મહેશ કહું છું કે મોટા લોકોનો આદર કરનો છે.
હમ અને મહેનત કરતા રેજો.
હા. હા કારણ તે મહેનત કરના કરનારની સફળતા જરૂર મ છે.
હા, તને કોઈ નવા પ્લાન
હું નાનું બિઝનેસ શર કરવાનો વિચાર કરીલો્યો છું.
વાહ, શું બિઝનેસ?
ઓગનિક શાાસભાજી અને ફલુ સ્ટોર. ખોલવાનો વિચાર કરું છું.
બ સરસ વિચાર છે આજકાલ લોકો સ્વાસ્થ્ય પ્રત્ય જાગૃત થઈ રહ્યા છે.
હા મને લાગે છે ભવિષ્યમાં આ ચિત્રમાં ગણિત છે.
હમ જરૂર સારી મદદ કરીશ.
હમ. આભાર મિત્ર તારી સા સોએૈ તો વિશ્વાસ વધી જાયગ.
આપડણે સાત મળીને મહેનત કરશું તો સફળતા જરૂર મલશે
તને યાદ છે ઈસ્કૂલમાં શિક્ષક હંમેશા એકતા એક એકતા એકતામાં શક્તિ છે. કતા એકતા મે શક્તિ છે.
હાને એ વાત જીવનના દરેક ક્ષેત્રમાં સાચી છે.
હા પરિવાર હોય સમાજ હોય કે દેશ એકતા જરૂર છે.
હમ આજના યુવાને પણ નશા આલસ અને સમય ન બગાડ છોડવો જોઈએ.
સહી સમય ઘણો કિંમતી છે એક બાર ગયો પછી પાછો આવે નથી.
હા એ માટે દરરોજ કઈક નવો શીખવું હોય.
હું હાલમાં કમ્પ્યુટર અને ડિજીટલ કા માર્કેટિંગ શીખી રહ્યો છું.
શીખી રહી છું ખુબ સારું. નવું શીતા નવું શીખતા રહેવાથી વિકાસ થાય છે.
તું શું નવ કરી રહો છે?
હું રોજ સવારે યોગ કરું છું અને પુસ્તક વાંચું છું.
હા તો ઘણી સારી આદત છે.
શરીર સ્વસ્થ હોય તો મન પણ ખુશ રહે.
બિલકુલ પૈસાથી વૃદ્ધિ મ મળે. પણ વા સ્વાસ્થ નથી મળ મળતું.
હમ એટલે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખત રાખવાનું જરૂરી છે.
સમાજ માટે પણ કઈક કરવું જોઈએ.
હા હું દર મહિને ગરીબ બાળકોને પુસ્તક આપું છું.
વાહા ઘણું સારું કામ છે.
જ્ઞાન વહેેશવાથી વધે છે.
હું પણ વૃક્ષારોપણ અભિયાનમાં જોડા છું.
હમ પર્યાવરણ બચાવવું આપણી જવાબદારી છે.
જો વક્ષ હશે જો જીવન હશે.
પીટરજી વાત
આ તારી સાથે વાત કરીને ઘણી પ્રેરણા મળી.
મને પણ ઘણો આનંદ થયો.
ચાલ આપણે વચન આપીએ કે દર મહિને ઓછામાં ઓછા એકવાર જરૂર મળીશું.
જરૂર મિત્રતા જાળવી રાખવી એ પણ એક જવાબદારી છે.
અને એક બીજ બીજાને બીજાને હંમેશા સરકારમાં સકારાત્મક વિ વિચાર અપનાર રહીશું.
બિલકુલ.
જો કોઈ સમસ્યા આવે તો, સાથે કઠિન સમાધાન શોધશ શો શોધીશું.
હમ કારણ કે સાચા મિત્ર ક્યારે સાથ નહી છોડતા.
ભગવાન કરે આપણી મિત્રતા હંમેશા આજ રીતે મજબૂત રહે.
હા ઘણી સારી વાતાછા વધારવાને માજી લાગે.
ઘણી સારી વાતો સા સાધે પધારો.
હમ. હમ.
જમાની આગ આગે.
હમ, તમારો બાળકો ઈસ્કૂલ ગયો નઈ ગયો છે?
ની ગયો છે.
હા થોડો ટેમ લાગે છે. બે બેઠવામાં શીખવામાં છ થોડો ટેમ લાગે છે.
સું?
સાથ નહ મલી રહ્યો છે.
હમ.
હમ.
હ
ઓર કેમ છો?
તમામાં તમારો રોજાના દિવસ કેવી રીત શર થાય છે?
હમ અછું થાય છે.
નીચે દેખો છે.
જરા જલ્દી ઉઠું.
હા હ
ભેગા ઉઠીને.
નાઊ.
હમ નાઈને ફીર પૂજા કરું ભગવાનકી હે
તમે કેમ છો? કેમ છો?
મજા મે છું.
હમ હું પણ મજામાં છું.
તમે પણ
હું સવારે ને વાજે ઉઠું છું પછી દાંત સાફ કરું છું, નાવું છું અને નાસ્તો કરું છું. પછી શું કરો છો?
હું બી બાલકોને નવાળું, ઝાડુ પોછો કરવું.
હમ.
કેમ છો?
હમ. રોટી જીમવામાં કા, કીમ, કે બનાયો કેમ બનાયો
ભણાયો બટા બટાટા કી સબ્જી સાક બનાઈ મક્કી કી રોટી બનાઇ.
હમ.
તમે કે તમે કે બનાયો છે જમવાનું?
ગોમ ટેબ બનાયો છે.
ઢોકલા બનાયા છે શુભ નાસ્તામાં ઢોકલા
અભી દોપરમાં અ પાલક ની શાક છે રોટલા છે. શુભ બચ્ચાને ટીફીનમા મેથી મેથી ના પરોઠા બનાયા છે. હમ.
મને પણ ઢોકલા ઘણા ઘણા ભાવે છે.
હમ તમને ઢોકલા બનાવવાની રેસીપી યાદ છે?
નઈ છે. તમે પણ આવે છે?
હા આવે છેની
બે થોડો લઈ લો. થોડોક અજમો નાખીને અદરક અદરક ને લીલી મરચા ને અચ્છા કૂટી ને નાખીને ઓર થોડો ઉમે ખટ્ટા કરીએ લીંબુ ને નાખીને ઓર અચ્છો પેસ્ટ બનીને
હા.
ફેર બાપાને કરીને બાદ મે કટ કરીને ઓર તડકો લાગાઈ દો છે. ફીર કોથમીર નહી ડાલને કી
છે.
બાલકાના બી બહુત પસંદ આવે છે. ઈસ્કૂલ મે લઇ જાવે છે.
બાળકા, બાળકા અને ટિપ્પણ હા?
હા ટિપ્પન મેં ભરવા ખુબ સરસ લાગે છે.
હા.
હમ.
બાળકા ને હેલ્ધી ચીજ દેણો જરૂરી છે.
બરાબર સાચી વાત.
હમ. સ્કૂલ માં જ ખાઈ લે છે ઘરે તો નહી ખાવે છે.
નહી ખાવે છે.
હમ.
હ રાધ્યાઇ સ્કૂલ જ આવે છે?
જાવ છે, ગઈ છે સુબે.
કેટલી કક્ષામાં પડે છે?
ચોથીવી કક્ષા પાંચમ કક્ષામાં પડે છે.
હમ.
આપ્રો બાળક?
મારો તો ચોથી કક્ષામાં.
ચોથી કક્ષામાં.
હમ.
અચ્છા.
ઠીક છું, લગાવ છું બાદમાં. આપ બાત કરને બહ, અચછો લાગે છે.
સારું ખુબ સારું.
ઠીક છો ઠીક.
હ